એ કત થઈ ગેલો બલની નેટવર્ક ની આવતો એટલે
દસ થઈક ગયા કદાચ
હમ્મ
બોલે એટલે બીજો ટાસ આયવા બીજો એટલે બીજું
હમ્મ બોલોને એ તો બહ બાકી છે
ખિચડી બનાવાની કામ કરવા વારી તો મ
બોલો
તો મે હમ સારો છે થોડો તબિયત હારી રહેલી છે મે કરું આવું જ રહું છું ભલે તો થોડા થોડા દિવસ માંડી જ પડ્યા પણ હું થાય કેની ખબરને તો કસમ થી મન
બોલ તો પસ
હમ
કાયની ત
હમ તો એક તો મચ્છી મટન ની ખાય એટલે
નાનલે થી ની ખાય એટલે પણ
તારા બદના માં થી બ હ અનગ છેને આસારમ તનેે કે
નહી એમ જ એમ જ બુમ પાડે
બહીલા કે હાતે હા ઓલા હોને
હમ
મોટા પપ્પા આવલા હે
બંદુ
પેલા ડાન્તિ લોકો ની આવેલા હે
ખલી અમે છ જણા જાયે છ જણા તે મેને બાપાને માપ ને પેલા બે આવે પેલા બે
હમ
હમ
બ તો પેલા અંકલ ક્યાં મિયા આવે
હમ ડબબરશે ડુબબરશે
હમ
એક બેજાર પે જ હોનેર
પાંચસો રૂપિયા
ખાલી એટલા જ લેય તો હમાર ને બધા આપી જાય
બધું હમારીને પીસ પાને આપી ડે
એ પેલું કાપવાનુ ને એવુ કાથી લાવે ત
બધું લઈને આવે સરાબરા બધું કરાડી ને બધું લઈને જ આવે
ને મને તો જે બકરી કાપલુ તે દેખાયજ કરે હજુ ભી મેં જોયું જ ની એક વાર કસમથી હોય ભલ
બોલ તો
બલ તું વિચારી કટલી મસ્ત બોલ્યા કરતી ઉટી તારા આગે બોલ
બોલને
હમ
બળપ
એનું બેજું ખાવાનું કે ભેજું નને એ ખાવાનુ
સાવીના હાર લઈ.
મંદ તો ની ભાવ છે પણ
બો તને છોડ આપણેે ભાઈ
બકરી ને
દર રવિવારે મોકલી આપવાનો
જા તું કામ નને મેડો સ ત બી જાું ન ખામ મેડ
મા રફલ બુદ્િમાં સ્ટાર હ ગ
તમે છડી જ બને એવું કોઈ મ ન તો બધા બધા નિખટાય લોકો ની બુદ્ધિ હારી જ આવે
કઈ ન ખવડનું એટલે મસ્ત આવે એમ
એવું બધું કેવાનું છે બ તો મેંી ભગત બની જની ગુંજાનગીર તુલસી માડા ફેલા ચાલ ગુંજાનગીર તો ભાઈ બિરિયાની કોણ ખા હૈ ગુંંજાને કે તો
હ
મને બરિયાની દમ ને બવ ભાવે બાતે હોય બોલો.
વલ તોો
બોલ ગુંજાન કરું ચાલલે આપણે એક દિવસે એક કે હું જ કે આપડે તો ખેકતા ખેકતા જ ધરાઈ જાય હા હે પૈસા મારી ખવાય જ નહી અય મે તને કેમતો ખાલી બેટન પીસ ખાય બહિરા ડઢોર જાય હોઈ બને એન્હ એ હું પાટિક એનકે તોું બો મે એને મેને બે જ જણા ગુંજા બે જ જણા
હમ
બોલ ત્યારે બ બગટ બની ગ કસલી બી આવેવેરા બ તો સૌળ ભી છોડી દીધું.
હમ
તને યાદ છે.
બાર જાવ
બને તો હ
મન તો ની ચાલે મન તો ખાવાનું જ જોયે.
મને એમ તો કઈ ની બીજું બનાવે તો આપે ની એમ ઘેર તો છે ને આમ બનાઈ હુઈ ને તો પાણી છટી જાય આમ કઈ નહી આમ જો આ મંગળવારે ને એમ ની બનાવે મંગળ બુદ્ધ પેલા મંગળવારે સોમવારે એમ ગુરુવારે એમ નહી ખાનું ની ચાલે ત્યારે કઈ એમ પણ
બ
પણ તો હું વધાર ઉપવાસ કરતી નથી, હવે તો બધું પડતું કર દેવાનું આવે બને દવા નુ પેન આમ ચાલુ પેલું કરું ને આમ તો બને
હમ
મને તો
કઈ
આજે તો માથું જોયેલું કેટલા દિવસ ભાઈ બોલો અચ્છા બોલ કઈ ઘનડાઈ ને મને બને ડવ કનિશનર બન્ને પણ તે નથી બાલથી ખારા જેવા થઈ ગયા. મને કનિશનર કરે તો.
બોલ.
બને ખીચડી કે રીત ના બનાવા નું હેલો
હમ.
હલો ખિચડી કે રીતના બનાવે તો હું નાખે અંદર મગની દાળ ને એવું નાખે કે એમજ.
તો મેન્સ આમ થી બરોબર લાખે કે એમ કેવ કે ખાલી એમજ. બને. બને તો હું કરે ને.
કઈ.
તો બોલો અમને. મળ્યું, પેલી તે ગાડી કાઢીન જઈ ટાઈમ પર હારુ જોવા ન લાગે મને તો. કેમ કે એનાથી પ્રદુષણ તો ઓછું થાહે અવે. હાચે બોપરા લસણ થાયો ભઈ, બોલની.
એટલે બહુ ગરમી બી લાગે આપડાને, વરહાદ ની લીધે ની આવે. બની ગ્યું. બન્યું તો કાલે હું કરવા બોલાવાના તમને?
કાલે પેલું કરવાનું તું. ખાલી ખોટું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું અતુ. એતો મેં એવું કદા આપથી મે વુ કદી મુક્તિ ન તો તેવું.
એ લોકો વિડીયો મોકલે ના કે રીતના કરવાનું તે?
બને. ના
એલે પોતાન ફોનમાં કરવા નું અતુ કે પહી થી તા?
ના ઈ એતો તા કે આટલું કાપલી જે ફોર્મ ભરલું આપડે ખબર કે?
હમ.
કાપલી જે એમાં લખવાનું ટ્રેટ કયો તારીખ જન્મ તારીખ લખવાનું નામ લખવાનું. પહી જે મેસેજ આવેલા તે પેલો નંબર લખવાનો છ આંકડાનો આઠ છ આંકડાનો જો.
હમ.
બસ અને પ મોબાઈલ નંબર લખવાનો બસ.
થઈ ગયું.
હમ. હલ, કઈની.
એ તો બોલને.
કઈ ની, પેલા અંકલ લોકો જે ઠીક બી ની બોઈલા એટલે કા તમાર હાટુ જે એક બી ની બોલા એમ.
બોલેને આમ કામ કામ. ખોટું બોલે બધી કામ ઈ કર્યું પહી તો ની બોલું મેં તો.
હમ.
બોલવાનું હરખું કરવાના છે કે એ લોકોને પાાવડા મનાંગના પાાવડાથી, આબાજ મડ ખેંચી ને મસ્ત.
બગડી ગેલુ?
નહી બધું બરાબર જ એમ એક લેવલ જેવું કર નાખવાનું સે એમ.
હમ, પેલા જાડવા મે તન કીધું તું રોપી દેની હોય તો મસ્ત. તનય દેખાય હચે મઈ બોલની બાજુ જેવી બોલને.
બોલ્ટ હું.
કઈ ની.
બોહો બધા મંદિર હેશે.
તે લઈ આવજે, બોલને હમણાં તો રોપી દેહેન તો આ મસ્ત થઇ જાહે હમ.
બે રૂપાના જ લઈ જાજે બે મસ્ત એમ આજુબાજુ રોપી દેવાના, પણ હમણાં તો હમણા નિરાતે કરવાનો.
તું મન કેતા મેં તન કેમકે માર રીતે મેં ઠળિયા રોયપા તે મમ્મી હાથે, માર પપ્પા એમ કરને. પેલું બાર સેને બગડી ગેલી દિવાલ પાડીન તારથી ઉગેજની. પેલું દિવાલ પડે ને એટલે તબે ધરિયા મારી ગેલા, તો પહી પાહા માં મમ્મી લો થદિયા રોપેલા. એટલે મસ્ત હતો એટલે જલ્દી ઉગી જાય એનટ પાણી ના આવી. બોલને જમી લેતા. બો તો પેલા લીહા આવે તો લીહા.
હમ.
પલે કટ આરામી છેડમાં એ કઢ આરામી રપા. બોલને.
બોલની.
હમ તો.
હલ. હલો.
બોલની તું.
બોલ તું ખાવાના આવે.
હા કર કરવી.
ભૂખના ઠીકારાં. બોલને.
હમ.
હા.
હમ.
બોલો. હ.
કઈ ન.
બર.
હ. કાલે મારી ઘ્યારે પેલું બગન મઠિયાનું પેલું બનાવલો બગન મઠિયાને પોડા. મમ્મી કે માંથી તો વધારે ખાવા કરે ક. ક્યા અલ બોલ ને. બધું બહ બરાબર આનું તું કે ન બ બધા.
હલો.
પમાને બકટ મઠ ના કઈ ભાવે બોલ ને. ામ આજ કર ખરા આવે. બોલ ને. હલો. હું કર તું હ.